સા તને શું કરે છે, જય શ્રી કૃષ્ણ હ મજામાં હું પણ મજામાં હું તમે કેમ છો? આ હું પણ મજામાં છું, હું તમે કેમ છો?
હું બી મજામાં છું ખાણું બાણું બનાવી લીધું?
એટલે હા રોટલી બનાવી ખાવી છે અભી સુવાની તૈયારી કરી છું.
શક શું બનાયું છે?
અટન ક કે જે અને લાંબી શ હોય છે, એમ કે જે આટેટે તરઈ બનાવી છે,
ઠીક છે, મૂનું હુ બોલું શું કે મને નવી નવી ભાષા શીખવું છે, ગમે છેને તમે મારી મદદ કરજો ઠીક છે,
ઠીક છે ઠીક છે, આમાં અત તાજપુર ઉર્દુમાં આવ છું છે તમે આવશ કે?
હમ્મ
હવે ટાસ્ક ઉર્દુમાં આવો છો, તમે આવ છ કે?
હમ્મ
એટલે મારે તો નથી હકી છે,
મેં રોજ અભ્યાસ કરશું તો ગુજરાતી ભાષા શીખી જાઉં છું, હું તમે તેરી મદદ કરજો.
ઠીક છે ઠીક છે સારું,
અરે હું એવું કહું છું, કે આજ હું ગુમવાને ગઈ હતી ને
હા હા
હાલો સો મેં ફોટો ખીચું છું, ત તમારે ભેજું છું તો દેખશું મેં કેવી લાગુ છું?
હ ઠીક છે
સારું છે ને ફોટું
અવે દેખું ના દેખું સે મારે
હમ
ઠીકસે ઠીક છે એટલે સારું લાગે છે
મારી પસંદ સબસે અલગ છે
હા ઓ તો હે છે
ફોટો બહુ સરસ આવી છે ને
સરસ આવી છે બીજી વખત
મને સજવું ધજવું બહુ જ જમે છે
હા ઠીક છે ઠીક છે અમે બીજી વખત કેવું છે કે એટલે અણને ફોન કીધું છે કે તો કેમ ક્યા છે
હું એવું બોલું છું કે તમારી ઇન્સ્ટાગ્રામ આઈડી છે ને
હા હા
તુમ આપ તમે મને ફોલો કરશો
તમારું નામ હું સે તો
મારું નામ છે કોમલ
એટલે ખુદ સારો આવે છે તો ભાજે નથી લાગે છે કે
શું બોલો છો
આટલે ખૂબ બ સારું ના કોમલ આવતું છે કે તમારે ના પાસે લાગે છે
કોમલ પ્રજાપતિ જઝીરો જઝીરો સિક્સ
ઠીક છે ઠીક છે સારું ઠીક છે હલો હલો
તમારી તબિયત ઠીક છે ને
હા અવાને દવાખાને ગયા થા તે એ મેં દવાઈ લાયી છે તો અ ઠીક છે
હવે કેવી મહેસૂસ કરો છો
અવે ઠી લાગશે
ઠીક છે તમારી તબિયત હવે કેસી કેવી છે
હમ
તમારી તબિયત હવે કેવી છે
એટલે મારી તબિયત સારી છે ઠીક છે
ઠીક છે તમે આરામ કરો છો દવા સમયે લેજો કૃપયા તમારું ધ્યાન રાખજો
એવું
દવા સમયે પર લેજો ન તમારું ધ્યાન રાખજો
ઠીક છે ઠીક છે
તમે ક્યાં રહો છો
એટલે હું આટલે રહું છું તો એટલે માલતીને દેખ્યો છે કે અહીયા રહીને
શું બોલો છો
અહંયા માવલી પણને આવે છે ને
શું છે
એટલે મારો નમ ફન્ટ છે, તમારું શું છે? એટલે મારું નામ પરનીિત છે તમારા છે?
તમે શું કરી રહ્યા છો?
એટલે અમે હોવાની તૈયારી કરી બેસુ
ઠક છે, આ પ્રથમમે પ્રત એ મુું માર્કેટ ગઈસ
હમ્મ
મારી પરિવાર સાથે
હા
હું કેવું શું કે તમે પતો એ આજનું માર્કેટ ગેસે ને મારી પાછ પરિવાર સાથે
હા તો
તો એેને માર્કેટ પ્રભાવ અત્ર બળગયું છે,
એટલે ખૂબ નોંધ લાગે છે, બીજા દિવસ મેં જાઉં છું કે બીજા દિવસ મેને જાઉું ચું કે,
શું બોલો?
કઈ નથી
શું હું હું તમે કઈ પૂછી શકું કે?
એમ કધા છું,
હું તમે કઈ પૂછી શકું કે?
બુજો જે બુજવ છે,
કે આપ આપણે દોસ્ત બની શકા કે નહી શ?
હવે ભણશું ના કેમ ના બણશું?
ઢીક છે એવ સુનને મને બહ જ સારું લાગ્યું છે,
એટલે મને બહુ સારું લાગે છે, હલો
હલો
બ વસ્ છે
હાલો
હા હલો,
હમ્મ
હા
ઓર તમે ક્યા કર રહ છો,
નહી નહી મેં તો હોફ હોશ છું,
ઠીક છે સુઈ જાઓ ઓર તમારા ઘર ઘ કેમ ગયા છે, તમારા ગરકા કેમ ગયા છે,
ઘરકા કેમ ગયા છે,
એટલે કેમ કેજો
ગરકા કેમ ખ્યા છે?
એ સબ સુઈ અહીંયા, સૂઈ રહ્યા છે સબ, સારું સૂઈ રે
તમારી બલસા સસુરાલ
પદારસી કે?
હા, તો ગયા ને, સાસરે ગઈ છે.
આજે તો ખુબ ગરમી પડે છે.
હા, એટલે ખૂબ પડે છે ગરમી અને પાણી આવી રે છેુ કે? તો ભી પવન બી આયો છો. તો આજનામાં છલ્લા બે રોટલી બનાઈ રેહ છે કે તો માટલા આટલા પવન આયો આ અયો આઈ છે. છોકોના, તો તોના પાછા અંયા લય છે.
દોબા ન ધુઈ કરી છે.
નથી.
હલો
તું કેરૂ, બહુત ગરમી પડ રી છે હૈ
હા, આતો છે.
તમારે એટલે વારિસ આવે છે કે?
માં નથી આવશે, કલ આઈ છે, પરસો આવી છે બીજી વખત બી આઇ છે
ઠીક છે. આ દ આવીશે કે ની આવીશે
ના.
ઠીક છે, ઓર
કઈ નથી છે, એ મને સુવાનું એ
હમ્મ, મુું ભી છત પે બેઠી છું.
એટલે તો ઓછી નીંદ કેમ કર છે, તમે?
શું બોલો છો?
ઓછી કેમ કરો છો, તમે?
તમારથી બાત કરું છું.
હમ્મ. તમે બીજી વગતથી વાત કરી છે.
હમ્મ. ઠીક છે, હું એ શું છું. હલો.
હા.
હું બોલું છું કે હનું આ છે, તો મું સૂવું છું.
હા ઠીક છે, હું ભી સુઇ જવું છું. તમે તમે બી સુઈ જઓ ને મેમે મ એ બી સુઈ જઓ.
નીંદ આવેરીહે
હલો.
હા
તમારી બેહેન મારે રીલ સેન્ડ કરો છે.
સુ સેન્ડ કરે છે?
કઈ પ તું કોલ કટ ન કર, દેખું દેખશ બાદ મે
ઠીક છે, ઠીક
તેનમ બેન કરી છે.
બીજી વખતે કોલ કર્યું છે કે?
છે.
હમ એટલે માટે મારા કાના ને સુવાનું છે
હમ
રાખું
ઠીક છે
શ્રી લક્ષ્મી
શુભરાત્રિ
હા
કાલે ફોન કરજો
ઠીક છે બીજી વખત